હા કેમ છો બેન
બસ એકદમ મજા આવે તમે કેમ છો બેન
બસ સારું છે હ ઘણા દિવસ આજે તો તમારો ફોન આવ્યો બોલો બોલો
બોલો તમે કો તમારે શું ચાલે છે બીજું ઘરમાં શાંતિ
હ હવ હવ શાંતિ બસ ચાલ્યા કરે એમ થાય આ એક બીજું ટેન્શન એક છોકરા નું છે આખું રિવર્સ ફોન ફોન ફોન પણ જોકે હું આપતી નથી બો પણ બીજાનું જોઈ ને એમ થાય કે અમને ફોન નથી આપતા અને આ લોકોને ફોન આપે છે મમ્મી અમને ફોન જાયા કરે છે એવું બધું ક્યાં કરે. પણ પછી છોકરાઓમાં એ તો શું એમ કે આની મમ્મી તી આના પપ્પા તો કેટલા સારા છેને તો ફોન લઈ દીધો ને આઈપેડ લઈ દીધું અમને તો મમ્મી ફોન હાથમાં અડવાઈ નથી દેતી છોકરાઓ પછી મનમાં ને મનમાં એવું કમ્પેરિઝન કરવા. તો એટલે એમ થાય કે છોરાઓને કેમ સા સમજાવું. તમારી પાસે છે કઈ વિચાર બેન.
સાવ સાચી વાત છે હ તમારી અ આમાં છોકરાઓને પછી છે ને આપે જો એડલા હિસાબે ન ચાલીએ ને અને જે એ લોકો જે કમ્પેરિઝન કરે છે ને એમાં તો પછી હમણાં તો મને એવું કીધું. તમે તો બેડ મમ્મી છો બોલો મને આવું કહી દીધું કે તમે તો બેડ પેરેન્ટ્સ છો બેડ મમ્મી છો. કે તમે અમને આ નથી કરવા દેતાા તમે દરેક વાતે અમને રોક્યા કરો છો. ટોકયા કરો છો બોલો આવું છે કઈ દીધું. એટલે ત્યારે આપણને કેટલું દુઃખ થાય કે આપડણે એમના સારા માટે કહી દ છી કે એમની આંખો ના બગડ એમનું મગજ જે પે સક્રિય એક્ટિવ રહેવું જોઈએ એ ર પેલ મોબાઈલ વાર મોબાઈલમાં રહેે ને તો એ આદિ બની જાય છે આળસ બની જાય છે. પણ એવું સમજવું જ તૈયાર નથી બોલો કોઈ અને પાછું છે ને આપડે કહીએ ને તો આપણને સામે આપણને ટણી બતાવે. એ લોકો ને એટલી બધી ટણી હોયને તમે જુઓ ને તો અ હું જમીશ સહી મને મ કોઈ નહી મળે ને તો હું જમીશ નહી હું આવી. કરું છું પગ પછાડવા એટલે હું એ કંટાળી શું ન કે મારી મોટી બેબીને સમજાવું ને તો જયારે સમજી જાય ત્યારે સમજી જાય પણ ન સમજી ને જીદ ઉપર આવી જાય પછી પછી મારે એ દિવસ એટલો ત્રાસદાયક થઈ જાય. બિલકુલ વાત જ શું કેવું રે તમાર વાત?
બવ સાચી વાત છે મારે છે ને એકદાની ભત્રીજી છે એ રીતે એને હું એની ઉપર બહુ આમ કંટ્રોલ રાખું છું, ફોન તારે નથી જોવાનો, ફોન કોઈ આપે તો કરે ના પાડી દેવાની. ને શું કરે છે આપણે ઘરમાં ન હોય પણ બીજ મારી પક છેજી પક્રીજી ચાર સાડા ચાર મહિ તે એને બીજાને રમાડવાનું મન થયું ને એટલે હતા અજાણ્યા પાસે એમ ત તરત જઈ ને એટલે એ શું રે એને ફોનની લાલચ આપ. ચાલ આપડે ફોટા પાડીએ કે ચાલ હું તમે આવ્યોલી ટોકિંગ ટોમ કરીને આવે છે ને પેલું તને એ બતાવું કે તો એને અલુ કઈક ગેમ કેવું કઈક બતાવશે ક્યા તો એને રીલમાં કઈક ડાન્સ કેવું કઈક હશે એ બતાવશે. એવી રીતે એટલે હું એનેમ કવ આપણને કોઈ આપે ને તો આપણેે જ સામે થી ના પાડી દેવાની. ને એને એમ થાય કે ફૈબા બઉ પૂછા પૂછા કરે છે મારી પાસે આવે જ નહી. પછી મારી કોઈ બેનપણી આવી હોય કે કોઈ અ સગું આવ્યું હોય એને આપડે થૈયા ને કે ભાઈ અહિયાં એક બાજુ મારા મમ્મી એમ લીધી ને ભાઈ અમારે આ દીકરી છે એ તો એની સફોઈબાની બહુ લાડકી છે એની બહુ લેવાય છે. અને બીજી જ મિનિટે જયારે એને જે મહેમાન આવ્યું હોય એને ફોન બ આપડ એમ કે ને કે ભાઈ ચાર બેટા અંદર આવ તો આપડી પાસે આવી જ ની તેના મમ્મી ખોટું બોલે છે કે શું. કે ફૈબાની લાડકી છેમ કે છે આ તો એની પાસે જતી જ નથી. પણ મેમ, એમ કેમ સમજાવું કે તમે ફોન બતાવો છો ને, હું એને કોઈ દિવસ ફોન અડવા નથી દેતી. એટલા માટે મારી પાસે નથી આવતી. પણ હું તો પછી શું છું, બહુ થાય ને તો એમ કેઈ દવ કે ફોન ન તુંને એ તો એમની સામે છે. મારી ભત્રીજીને કે, કેમ ફોન જોવે છે અત્યારે? કે ના પાડી છે ને ફોન જોવાની અને ફોનથી પણ બા, તને મારાથી બહુ બીક લાગે? મારી સામે જ ન આવે ને ફોન જોવા? તો મારો ફોન એ ભૂલમાં અડે ને હું એની સાથે પાછળથી ખુલ્લો ઘાને દોડીન કે હમણાં મનેય ખીજાશે જ, હું તો મોટી એમ. અને બીજા જવાની હો કે મારવાની હોય ને એવી. પણ છોકરાઓને છેને સાથે મા-બાપે સમજવું જોઈએ, બીજા બધાએ સમજવું જોઈએ કે પોતે કદાચ ખરીદી શકે એમ છે, મોંઘા-મોંઘા ફોન કે આઈપેડ. ટેબ્લેટ જે કંઈ પણ છે, પોતે ખરીદી શકે એમ છે. દરેક મા-બાપ ન ખરીદી શકે. કદાચ તમે એને અપાવો પણ એનું માર્ગદર્શન બાળક પાસે ન કરાવવું જોઈએ. એ વસ્તુ મા-બાપે પણ સમજવાની જ છે, મા-બાપ પણ આજે નથી સમજતા. બાળકને સમજાવવું જોઈએ કે, બેટા આપણી એવી પરિસ્થિતિ છે એટલે મેં તને આપી જ ને તારી સગવડ સચવાય. એના માટે જ ને આપે છે, તું કંઈક નવું શીખ, સારું શીખ. એના માટે આપીએ છીએ મે કીધું માટે તમે જે કીધું ને છોકરાઓ જીડે ચડી જાય છે અરે કેવી જીદ ચડે-ચડે છે એ તમે જોયા છે. ફોન ના આપો તો આમ આખા સાવ નાને એવા હોય વેચ્યા પણ છતાંય મા-બાપને વાકા કરીને રાખ હે. બોલો સાચી વાત છે ને બેન?
હાલ, સાચી છે હો અને એમાં એક ચીજ એટલે પછી પડી જાય કે હવે આ . તો રસ્તામાં એવી ચીજ કરે છે અને હમણાં મેં એ બાળકને જોયું તમે જૂઓ ને તો એની મમ્મી તો રસ્તા વચ્ચે અને બીજું અ મા-બાપ કેટલું ધ્યાન રાખે બિચારા. કેટલું સમજાવે પણ બાળક સમજવા જ તૈયાર નથી બોલ. કેટલું પ્રેમથી સમજાવે ચલ તને આ લઈ દવ, ચલ તને આ લઈ દવ, તને અહીંયા લઈ જવ. તોય પેલું ના બસ માને આ જોઈએ એટલે આ જ જોઈએ. કેવું એક ચીજ મળી જાય ને એની પાછળ એની પછી જીદ વધતી જ જાય છે એને મનને એવું થઈ જાય હું રડું છું ને, જીદ કરું છું ને. હું ધમ પછાડા કરું છું ને એટલે આ લોકો મારી વાત માની જાય.
હ.
એટલે પછી શું થાય છે કે એની બીજી ઘણી આદતો પણ એની જીત વધતી જાય પછી એ સાચી હોય ખોટી હોય, પણ પણ એ જોવા જ તૈયાર નથી. અને કોઈ બાળકને-બાળકને બી એવી સમજ થાય જ નઈ અન પછી છી એના મા-બાપ છે એ કાં તો એની એ જીદ માની લે એટલે શું થાય ફરી એની એ વસ્તુ થઈ જાય. જીદ મનાઈ ગઈ એટલે એને ખબર પડી ગઈ જો મેં કકળાટ કર્યો, ધમ પછડાઈ કર્યા એટલે મને ને માંની લીધી એમાં ને એમાં બાળક છે ને વધારે પડતું જિદ્દી થઈ જાય, વધારે પડતું બગડતી જાય છે તે એને આવનારા ભવિષ્યમાં બહુ નુકસાનકારક સાચી વાત છે ને બેન?
હવ સાવ સાચી વાત. એના આવનારા ભવિષ્ય માટે નુકસાનકારક છે. તમે બહુ સાચું અને અત્યારના જે મા-બાપ છે ને બઉ પેરેન્ટિંગ છે કે ભઈ કે બાળકને ખીજાવાના નઈ બાળક બાળક સાથે બાળકની જેમ વર્તવાનું. અને અમ બીજે જેવું જોશે એવું એ શીખશે અત્યારે મે ઘણી જગ્યા એવું જો અરે શું પ્રેમથી બેન રાખવાનું અને તું નો મૂકી હક તો મને કે લાવ હું મારી દઉં બે લાફા મને એમ કોઈવાર બાય. અને બીજું શું બાળકને એક ખબર છે કે જયારે બધા ભેગા હશે ને અમુક લોકો એવું કરે કે બધા ભેગા હોય ને તો વધારે આમ માણસ છે ને ફૂલાય બાળક. એટલે વધારે ચાલુ થશે અને વધારે જીદ કરશે. એમને એને ખબર છે કે મને બધાની સામે કઈ કેહેવાના નથી કેમ કે મા બાપે પેલેથી એના મનમાં એવું નથી જોયું બધા હોય ત્યારે સુધરે જાય અનેને બઉ કહીશ નહી તારે માની લેવાનું એવું કહી દીધું પછી એને બાળક ને ખ્યાલ આવી જાય બધા જયારે ભેગા હશે કે કોઈ મહેમાન હશે કેલી કંઈક બાર હશે. ત્યારે આપડે આપડી જીવ પૂરી કરી શક એ સમસ્યા હોય થયું એવું જ બાકી કે એટલા માણસો કેમ જ કેમ જે વસ્તુ નથીવાની એ નથી તને ફોન નહી મળે એટલે નહી જ મળે તને કોઈ નાસ્તા માટે જ હોય કદાચ કોઈ નાસ તો નહી મળે એટલે નહીં જ મળે હું તો રસ્તા વચ્ચે તે બે તમાચા જડી શું કમ ભાઈ આપડું છોકરું છે આપડે સારું ઈચ્છીએ છીએ ત્યારે ખીજવામાં એને સારું માટે હા ભલે આપડે એને કઈ અહ એટલું બધું ના મારીએ કે એને બહુ વાગી જાય પણ એને બીક માટે તો થોડુંક ચાપલી મારવી જ પડે જો બે ચાપલી મારી દઉં. બધા હોય તો પણ બાર રસ્તામાં હોયએ તો પણ. તો પાછા બીજા બે જણા નવી સલાહ દેવા આવશે બાળકને આમ ના કરાય. એટલે એમ એ બાળકને એમ થાય કે જોયું આ બીજા તો કેવા આવવાના જ છે. એટલે આપડી જીદ તો પૂરી થવાની જ છે. આ ફોન ને ફોન ના હિસાબે છે ને બહુ બધું બગડી ગયું છે. પોતાનું તો બગડે જ છે સાથે બીજાના બાળકો નું એ બગાડે છે.
જીંદગી ખરાબ થઈ ગઈ છે બેન હાચી વાત છે ને?
સાવ સાચી વાત છે હ તમારી બેન, જો તમે તમે જરા બી ઢીલ મૂકી ને એટલે તમે ગયા સમજો તમારે છે ને એ વસ્તુ નું બહુ જ ધ્યાન રાખવું પડે છે. જો જ સેજ બી બાળક આગળ તમે ચલાવી લીધું ને કે એને સેજ ભી ઢીલ આપી દીધી ને કે ભઈ જ્યાં તમાર માથું નાખે તારે જે કરવું હોય એ કર એટલે પતી ગયું એને એમ ભાવતું તું ને વૈદ્ય કીધું એવું થઈ ગયું. અને પછી એ છે ને દર વખત નું થઈ જશે એક વાર ચલાઈ લીધું ને એટલે એને સમજ પડી ગશે એને મગજમાં એવું થઈ જશે કે હું આવું કરું છ ને એટલે મમ્મી પપ્પા પાછા લઈ લે છે. તમે જો એની આગળ કડક થાવ બે લાફા જયારે જરૂર હોય ત્યારે તમે મારી દો ને તો એ કાયમ ને સમબક્ષ થઈ જાય અને એ છે ને દરેક માં બાપે સમજવું જોઈએ. જો તમે આજે નહી સમજો ને તો એ ત એને ભવિષ્યમાં બહુ તકલીફ થશે અને ભવિષ્ય માં એ તકલીફ થયા પછી શું થશે કે આડા રસ્તે ચડી જશે ખરાબ વ્યસનને ચડી જશે. અને ખરાબ સોગત એ લાગી જશે અને જેના કારણે એનું આખું ભવિષ્ય એની આવનારી પેઢીનું ભવિષ્ય એના પરિવારનું બધું જ જોખમાઈ જાય છે. અને પછી છેને એની માનસિક પરિસ્થિતિ એટલી હદે બગડી જાય છે ને કે પછી એને એમાંથી બહારલાાવો બહુ અઘરું પડી જાય છે. એટલે જો પાણી પેલા પાળ બાંધવી આપડે ગુજરાતી માં એવી કહેવત છે કે પાણી આવે ને પેલા પાળ બાંધી લેવી સારી કે આગ લાગે ત્યારે કુવો ખોદવા ના જા વાય. એટલે જો અત્યારથી તમે સમજી જાવ ને અને ચેતવી જાવ ને તો તો ખરેખર બાળક માં પહેલેથી સારા સંસ્કાર અને જ્યાં કડક રહેવું પડે ત્યાં તો કડક રહેવું જ પડે એમાં કોઈ તમારું કે મારું કઈ ના ચાલે એમાં, સારું બેન. ચાલો મારે છે ને એક કામ આવી ગયું છે તો પછી આપડે પછી વાત કરીએ હા.
હા બેન કઈ વાંધી નહી આવજો.
આવજો. હા